લો.
કેમ છો?
બસ મજામાં શું કરી રહ્યા છો.
કશ નહી હવે નાહી ધોઈને વેહ છે અમે લોકો.
અમારે તો જો અહીંયા આજે સરસ વરસાદી વાતાવરણ. બની રહ્યું છે તો એનો આનંદ લઈએ છીએ તમારે ત્યાં કેવું છે વાતાવરણ.
ના અમાણાં જગ્યા બધું ખાલી છે કશું એજ નથી પણ.
હમ તમારો અવાજ બઉ ધીમો આવી રહ્યો છે.
અમારી આ કશું છે નહીં તો બધું વાતાવરણ ખાલી છે.
ના અમારે તો બઉુ સરસ વાતાવરણ છે સરસ ઠમક ઠંડો પવન આવે છે અને એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે લાગે છે. કે ગમે ત્યારે ફૂલ વરસાદ તૂટી પડશે.
એવું ના અમારે તો એ તો વરસાદ ન કું્ આવ્યો જ નથી એટલું કેલોને હતા.
વરસાદી વાતાવરણ હોય એટલે બહુ મસ્ત મજા આવે બહુ સારું વાતાવરણ હોય સવાર સવારમાં મોડ એકદમ સારું રતું હોય છે. અને ગમતું પણ બહુ હોય છે ધીમો ધીમો વરસાદ નો આનંદ લેવાનું.
એ છેણ.
જયારે નાના હતા ત્યારે તો આપણે વરસાદમાં બહુ વધારે. મસ્તી કરતા બહુ વધારે ગમતું હવે મોટા થયા પછી તો પેલા જેવો આનંદ નથી રહ્યો. છતાં પણ ક્યારેક નવરા હોઈએ તો એ વરસાદનો અનુભવ કરતા હોય છે વરસાદમાં પલડવું. કે બાલ્કની માં બેઠા બેઠા વરસાદની મોજ લેવી એ બધું આપડે કરતા હોઈએ છે. મજા આવતી હોય છે વરસાદના વાતાવરણમાં અને આટલી બધી ગરમી ગયા પછી જો થોડો થોડો એ વરસાદ આવતો હોય એ પવન આવતો હોય. તો જાણે કે કુદરતે પોતાનું એસી ચાલુ કરી દીધું હોય એટલું ઠંડક પવન આવતું હોય છે. એટલું સરસ વાતાવરણ થઈ જતું હોય છે કે બીજું કોઈ આપડે આખો કે કોઈ વસ્તુની જરૂર નથી પડતી હોતી.
ઓકે. આપડે એવું કરીએ ઉનાળામાં તો આખો દિવસ આખો રાત એસી ચલાઈએ.
હા જેના લીધે બહાર પર્યાવરણને પણ ઘણું નુકસાન થતું હોય છે પણ એ. અંદર જેય એ સ હોય. ત્યાં ઠંડક હોય છે બાકી બધે વધારે ને વધારે ગરમી ને બધું વધારે થવાની શક્યતા રહેતી હોય છે.
આપડે કોઈ બહાર ની નીકળએ તો આપડે એ બહાર નો વાતાવરણ મેચ નહીં કરવાનો એસીન વાતાવરણની
હા એના લીધે તબિયત બગડવાનું ને એ બધું પણ ઘણો પ્રોબ્લેમ રતો હોય ઘણું બધું નુકસાન થતા હોય છે આપણને એસી માંથી અચાનક ગરમી માં જોઈએ. તો ઘણી વખત આપડી તબિયત ઠીક ન હોય એવું લાગતું હોય છે એવા બધા પ્રોબ્લેમ પણ બઉુ રહેતા હોય છે. છી હમ જયારે વરસાદમાં તો હા વાતાવરણ જેટલું સરસ હોય છે કે તમારે કોઈ એસી પંખાની જરૂર નથી હોતી અને બધી બાજુ વરસાદ ના લીધે. એકદમ ઝાડ લીલા છમ થઈ ગયા હોય છે જે જોવાની પણ મજા આવતી હોય છે આપણે આંખોને પણ સરસ આનંદ મળતું હોય છે વાતાવરણ જોઈને. અને આપડે નાના હા આપડે નાના હતા ત્યારે તો કેવા સરસ સ્કૂલેથી છૂટતી વખતે વરસાદ આવતો હોય તો પાણી ના ખાબોચિયામાં આપણે કુદકા લગાવતા લગાવતા જતા એક બીજાને પાણી ઉડાડતા જતા એ વસ્તુ વસ્તુ ન આપડે બહુ આનંદ કરતા હતા
આપણે નાનો હતા ને ત્યારે તો બહુ વરસાદ આવતો હતો તો આપણે લીલા થઈને ઘરે આવતા અને પછી આપણેે બોલતા હતા હવેનું એવું નથી હવે જો વરસાદ આવતો હતોય ને તો ડાયરેક્ટ છત્રી કાળ લેવાના એ લોકો છત્રી
હા અને અત્યારના નાના છોકરાઓ પણ હા અત્યાર ના નાના છોકરાઓ જો વરસાદ આવે તો એ ફોન ને ટીવીને લઈને બેસી જતા હોય છે કે બાર વરસાદ આવે છે તો અમે શું કરીએ અમે તો ફોન જોશું અને જયારે આપણે નાના ત્યારે તો જેવો વરસાદ આવે એટલે બધું કામ મૂકીને આપડણે બાર વરસાદ માં પલળવા જતા રેતા હા આજુબાજાના બધા દોસ્તોને ભેગા મળીને આપડે વરસાદમાં નાવા જતા
હા એ જ છે ને
હમ્મ અને આપડણે નાના હતા ત્યારે વરસાદનું એક ગીત ગાતા યાદ છે વરસાદ નુ ગીત
ના એ નહીં ખબર મને
હા આમ ભૂલી ગયા ને પેલું ગાતા આપડે આવરે વરસાદ એ ઢેબરિયું પ્રસાદ ઊની ઉની રોટલી ને કારેલા નું શાક અત્યારના છોકરાઓને એ બધી ગીત કેવું બી કઈ ખબર નથી હોતી
હા એ તબા બોલે છે અત્યના છોકરા તો એવું કશું ગાવતા નથી વરસાદ આવ્યા કે ડરેક્ટ ઘરમાં જઈને બે જવાના ના અમને ડોર લાગત છે અમે બહાર નહી નીકળવાના
અને આપડે લોકો તો વરસાદ ને બોલાવતા અને આજકાલ છોકરાઓ બધા જે ઇંગ્લિશ મીડિયમ માં ભણતા હોય છે તો એ આવરે વરસાદને બદલે રેન રેન ગો હવે રેન તું પાછો જ હતો એ હા
રેન રેન વાગે નેવું કે છે
હા એ એમ કે છે કે તું અત્યારે જતો રે પછી પાછો આવજે એટલે એ લોકો એ રીતે ું કરે છે જયારે આપડણે તો વરસાદ ને બોલાવતા આપને વરસાદ સાથે બહુ મજા આવતી તો આપડે વરસાદને બોલાવતા કે વરસાદ તું આવે એના માટે પ્રસાદી તૈયાર છે આપણેે એને એ રતના વરસાદ ને બોલાવતા
એવું હ આવડે તો એવું નથી રેન રેન ગો અગેન ભાગો ભાગો હ
હા બસ હા સાચી વાત છે
અત્યારના છોકરા છે ને બધું એક જ લેંગ્વેજ બોલે છે હિન્દી
હા સાચી વાત છે
એમને મોબાઈલ દઈ દેવાના છે ને તો એ બધા મોબાઈલમાંથી કોન્સન્ટ્રેટ કરી લેવાના હિન્દી લેંગવેજ
હા બસ એ લોકો
હવે શોર્ટ પર બધું હિન્દી જ આવે છે ને લેંગ્વેજમાં
હા એ લોકો વરસાદને એન્જોય નથી કરી શકતા આપડે તો પેલા નાના નાના દેઢ ત્યાં આવતા તો એની પાછા પકડવા માટે પણ ચાલુ વરસાદે દોડા દોડી કરતા મમ્મી ઘરમાંથી બૂમો પાડતા હોય કે જો જે પડતી નહી લપસતી નહી પણ બસ આપડે તો કપડામાં જ મોજ મારે ત કે નહી વરસાદ આવે છે તો સરસ આપણને મજા આવે છે આપડણે ખુબ મજા કરશું
ના એમનું એવું નથી ઘ એ નનાનું છોકરાનું એવું નથી
ના ચાલુ વરસાદે જો પવન ચાલુ હોય તો રસ્તા પરથી કોઈ જતા હોય તો એની છત્રી કાગળો થઈ જાય તો એ જોવાની પણ આપણને એક મજા હતી આપણે એને ચીડવતા કે પેલા અંકલ કે આંટી ની કાગડી છત્રી કાગડો થઈ. તો એમાં પણ આપણે અડધો કલાક હસતા અને વધારે. મજા કરતા જે અત્યારે એ વસ્તુ જોવા નથી મળતું. પણ એ છે કે જ્યારે વરસાદ આવે. તો ઘણા અમુક એવી જગ્યા હોય જ્યાં ખરાબ પાણી ભરાઈ જતું હોય છે કીચડ થઈ જતું હોય છે. જેના લીધે આવતા જતા રસ્તામાં પણ આપને બહુ તકલીફ પડતી હોય છે.
હા. બરોબર બોલાય છે તમે.
હમ અને રાતના ટાઈમે થોડું રાતના ટાઈમે લાઈટ કેવું ચાલુ હોય તો જીવાત ને એ બધું આવી જતું હોય છે પેલા પાંખો વાળા મકોડાા ને બધું.
હા હવે તો પેલે તો મારે વરસાદ થયો કે પછી આ મચ્છર ને બધા એ જંતુ જંતુ બધા આવી જવાના, હવે એવો નથી વરસાદ થશે તો કશું જ નહીં આવવાનું.
હા સાચી વાત છે, હા સાચી વાત છે. અને વરસાદ પણ જો એ લિમિટમાં આવે તો સારું છે જો વધારે પડતો આવે તો વરસાદને લીધે નુકસાન પણ બહુ થતું હોય છે. હજી હાલ જ હમણાં આપડે હા હાલ જ હમણાં સમાચારમાં જોઈએ છીએ. કે સુરતમાં અમુક જગ્યા એ બહુ બધો વરસાદ થયો. તો ઘણા બધા લોકોને ઘણું નુકસાન થયું છે. ધંધામાં નુકસાન થયું છે ન માલ જતો રહેતો હોય છે. હા બહુ થયું છે.
બેસકર
પછી ક્યાંય હા એ વસ્તુ નો એ પછી ક્યા બીજી જગ્યા એ ઉપયોગ ન કરી શકે. એના લીધે એને નુકસાન ઘણું થયું છે આપડે તો થોડો વરસાદ હોય તો ઘરે કે બાલ્કની માં બેસે વરસાદ નો આનંદ લેતા હોયએ, પણ વરસાદ ને લીધે ખરેખર નાના નાના ના ફેરિયાઓ છે, કે કોઈ રસ્તા પર નાનું મોટું કામ કરતા હોય, એ લોકોને વરસાદને લીધે એનો કામ ધંધો બંધ થઈ જતો હોય છે. તો એના ઘરે જે નાની એવી રકમ જતી હોય જતી પણ બંધ થઈ જતી હોય છે એ વખતે.
હા હા. શીખો વરસાદ આવ જોઈએ છે ને આપડી નીકળતા પીક નહીં કરતાં અને એ નહીં કરતાં, આપણે વરસાદ આવશે તો એ આપણે કશું ઈનામો ધાનને બિનને મળવા એટલે એ જ મળવાનું છે ને. હું કહેચો ખાવાનું રાસન દીસને બધું. વરસાદ નથી આવના પછી કશું મળવાનું નથી. હતી અને આપણા, એવું બોલા છે આપણે એવું કેહેજો. હે હે પું ખાવાનું બી રેટ વધી જવાનું છે, આવી જો વાત અત્યારે જો આપણે રાશન મળતું હોય. જો કે દસ હજાર નો તો હવે ડાયરેક્ટ બી પંદર હજાર નું મળશે એટલે પાંચ હજાર લોસ બચે આપડે.
હા સાચી વાત છે અને આવન જાવનનો ખર્ચમાં પણ. જો રસ્તા પર પાણી ભરાયા હોય. તો એ લોકો વધારે પૈસા લેતા હોય છે અનેને વધારે ભાડું લેતા હોય છે ને એવું બધું કરતા હોય છે. એટલે આવા જવાના ખર્ચા પર પણ આપડે વધારે ખર્ચો થઇ જતો હોય છે.
હા.
પણ એ ખરું છે કે બહુ વધારે પડતો વરસાદ નુકસાન કરે. પણ રેગ્યુલર વરસાદ આવતો હોય તો ખેડૂતોને જે પોતાનો પાક ઉગાવા માટે પાણી ની જરૂર પડતી હોય એને પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય છે. જો વરસાદ નહીં આવે તો પછી દુકાળ પડશે, અને નવું અનાજ નહીં ઉગે. તો પછી આપડે એ બધી વસ્તુ આપણને ખાવા પીવાની વસ્તુ મળવાના પણ ફાંફા પડી જતા હોય છે. એના કરતા જો સામાન્ય વરસાદ આવતો હોય, તો આપડે રોજ બરોજ ની બધી સામાન્ય જરૂરિયાતો રેગ્યુલર ચાલતી રહેતી હોય છે.
એવું.
અને અત્યારે તો વરસાદ આવે તો વરસાદમાં ગરમા ગરમ મેથી પકોડા ના ભજીયા ખાવાની બહુ મજા આવતી હોય છે, અને સાથે સરસ રસ ગરમ ક્ઢી ખીચડી હોય, કે ગરમ દાળ ભાત હોય, મેગી હોય એ વરસાદને અન જોય કરતા-કરતા ખાવાની કંઈક મજા જ અલગ છે. જે ગરમીની ઋતુ તો માં આપણે એ બધી વસ્તુ નથી ખાઈ શકતા હોતા.
હમ્મ.
ધીમો-ધીમો વરસાદ ચાલુ હોય ને બાલ્કની માં મકાઈ લઈને તમે ઊભા હોય તો સરસ મીઠું મરચું લગાવેલી ખાટી તીખી મકાઈ અને વરસાદનું ધીમું-ધીમું વાતાવરણ આખું આપણું મગજ શાંત કરી દેતું હોય છે, આપણા વિચારો શુદ્ધ કરી દેતું હોય છે. એ બહુ સારું રહેતું હોય છે આપણા માટે, એ બહુ સારી વસ્તુ છે.
મને તમારા જોડે વાત કરીને બહુ આભાર ખુશી થઈ, તમે મેને તમાર બે શબ્દ સ સાંભળીને તો મને બહુ ખુશી થઈ છે.
ઓકે ચલો મળીએ પછી.